હેલો કેમ છે
હું મજામાં છું તું કેમ છે
હું પણ મજામાં છું આજે કોલેજમાં ગ્રામ વિકાસ વિષય પર પ્રોજેક્ટ મળ્યો છે વિચાર્યું કે તારી સાથે વાત કરું
બણુ સરસ વિષય છે ગામનો વિકાસ એટલે દેશનો વિકાસ
હા કારણ કે આપણા ભારતમાં હજુ પણ ઘણા લોકો ગામડામાં જ રહે છે જો ગામડા આગળ વધશે તો આખો દેશ આગળ વધશે
એકદમ સાચું મારા મતે ગ્રામ વિકાસની શરૂઆત શિક્ષણથી થવી જોઈએ
એ કેવી રીતે
જો ગામના બાળકો સારી રીતે ભણશે તો તેઓ ભવિષ્યમાં સારી નોકરી મેળવી શકે અથવા પોતાનો વ્યવસાય શરૂ કરી શકે શિક્ષિત લોકો સમાજમાં સારા નિર્ણયો લઈ શકે
હા અને ઘણા ગામ ગામમાં હજુ પણ છોકરીઓ ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી તક મેળવી શકતી નથી
સાચું દરેક માતા પિતા એ દીકરા દીકરીને સમાન શિક્ષણ આપવું જોઈએ
આ આજે ડિજિટલ શિક્ષણનો પણ સમય છે ગામમાં ગામડાની શાળાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જોઈએ
હ જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ વિડીયો અને નવી માહિતી મેળવી શકે
શિક્ષણ પછી આરોગ્યની વાતચીત કરીએ ઘણા ગામડાઓમાં સારવાર માટે શહેર જવું પડે છે
સાચી વાત ગામમાં સારી હોસ્પિટલો દવાખાના અને એમ્બ્યુલન્સની સુવિધા હોવી જરૂરી છે
નિયમિત આરોગ્ય કેમ્પ પણ યોજવા જોઈએ ને
હા સાચી વાત છે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આરોગ્યની તપાસ કરવી ખૂબ જ આવશ્યક અને જરૂરી છે
સ્વચ્છતા પણ આ આરોગ્ય સાથે જોડાયેલી છે
બિલકુલ જો ગામમાં ગંદકી હશે તો મચ્છર બીમારીઓ અને નુકસાન થાય એથી સ્વચ્છતા જરૂરી છે
દરેક ઘરમાં શૌચાલય હોવું જોઈએ અને લોકો તેનો ઉપયોગ કરી શકે તેવી જાગૃતતા લાવવી જોઈએ
બિલકુલ કચરો રસ્તા પર ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવો જોઈએ
બિલકુલ ચાલ હવે પાણીની વાત કરીએ ઉનાળામાં ઘણા ગામોમાં પાણીની તકલીફ થાય છે
સાચું વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ કેમકે ગરમીમાં પાણીની તકલીફ ન થાય એ માટે ચેકડેમ તળાવો બનાવવા જોઈએ જેથી પાણી બચાવી શકાય અને તેનો ઉપયોગ થઈ શકે
લોકો પણ પાણીનો બગાડ કરીે કરે એ મહત્વનું છે બગાડ ન કરે
સાચી વાત છે પાણી ન બગાડ ના કરે એ મહત્વનું છે પાણી વગર જીવન શક્ય નથી
હવે ખેતીની વાત કરીએ ખેડૂતો ગામની આર્થિક વ્યવસ્થાઓનો આધાર છે
બિલકુલ ખેડૂતોને આધુનિક ખેતીની તાલીમ આપવી જરૂરી છે
ડ્રીપ ઇરિંગેન અને જેવી પદ્ધતિઓથી પાણી બચાવી શકાય
અને સારી ગુણવત્તાના બીજ તથા ખાતર સમયસર મળવા જોઈએ
ખેડૂતોને પાક વીમા વિશે પણ જાણકારી હોવી જોઈએ અને સરકએ આપવી જોઈએ તેના વિશે જાણકારી
ઘણા ખેડૂતોને સરકારની યોજનાઓની માહિતી જ નથી હોતી
હા ગામડામાં માહિતી કેન્દ્ર હોવું જોઈએ
રોજગારનું શું તે વિશે કઈ
મારા મતે ગામડાના નાના ઉદ્યોગો શરૂ કરવા જોઈએ
જેમ કે પાપડ અથાણા હસ્તકલા દૂધ વગેરે ના ઉદ્યોગોની વાત
હા જેથી લોકો શહેરમાં કામ શોધવા ન જવું પડે
અને મહિલાઓ માટે સ્વચ્છ સહાય જૂથો ખૂબ ઉપયોગી છે
સાચું મહિલાઓની મહિલાઓ નાની બચત કરી કરીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે
આજકાલ ઘણા ગામોમાં મહિલાઓ સફળ ઉદ્યોગ સાહસિક બની રહી છે એ વિશે
હા ડિજિટલ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ પણ જરૂરી છે
બિલકુલ ગામમાં ઇન્ટરનેટ હશે તો લોકો ઓનલાઈન બેંકિંગ શિક્ષણ અને સરકારી સેવાઓનો લાભ લઈ શકે
અને વિદ્યાર્થીઓ માટે ખૂબ ફાયદાકારક બની શકે
રસ્તા અને પરિવહનની સુવિધા પણ મહત્વની છે
ખરેખર રસ્તા સારા રસ્તા હશે તો ખેડૂતો સરળતાથી પોતાના માલ બજારમાંથી લાવી શકે અને ખ ખેતી ખેતીનો ઉદ્યોગ વધારી શકે
બિલકુલ અને બાળકોને શાળામાં જવા માટે પણ રસ્તાઓ અને શાળાની સારી સુવિધા હોવી જોઈએ
બિલકુલ વીજળીની સુવિધા વિશે શું કહેવું
હ બ અમ ચોવીસ કલાક વીજળી મળી જોઈએ જેથી ગામના લોકો તેનો ઉપયોગ કરી વિકાસ કરી શકે
અને સોલ સોલર એનર્જીનોો ઉપયોગ પણ વધારવો જોઈએ ને
બિલકુલ તે પર્યાવરણ માટે પણ સારું છે અને વિકાસ માટે પણ
બિલકુલ આ પર્યાવરણ ની વાત નીકળી છે તો વૃક્ષારોપણ પણ કરવું જોઈએ
બિલકુલ એકદમ દરેક ગામમાં દર વર્ષે વૃક્ષારોપણનુંભેન થવું જ જોઈએ
વૃક્ષ હવા શુદ્ધ રાખે છે અને ગરમી ઘટાડે છે
બિલકુલ અને વરસાદ માટે પણ મદદરૂપ બને છે
ગામડામાં રમતગમતની સુવિધા પણ હોવી જોઈએ
બિલકુલ યુવાનોને રમત ગમત તરફ પ્રોત્સાહન મળવું જ જોઈએ
જેથી સ્વાસ્થ્ય સારું રહે અને ખરાબ આદતોથી દૂર રહે
હા તેથી તેમનો આર્થિક અને શારીરિક વિકાસ થાય સાથે સાથે ગામમાં પુસ્તકાલય અને કે પુસ્તકાલય અને વાચન કેન્દ્રો પણ હોવા જોઈએ
હા અને જેથી યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયાર કરી શકે
આજે ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી અને એસએસસી જેવી પરીક્ષાઓની તૈયારી કરે છે
જો ગામડામાં સારી સુવિધા મળે તો તેઓ શહેરમાં જવા જવાની જરૂરત ન પડે ને
બેરામર્ગા અમ યવા મંદળટો સ અ હો
યુવાઓને સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમો કરી શકે છે
ગ્રામ સભામાં લોકોની ભાગીદારી પણ વધવી જોઈએ
હા લોકો પોતાના ગામની સમસ્યાઓની વિશે ઉલ્લેખામ ચર્ચા કરી શકે છે
બિલકુલ આની ઉકેલ માટે મળીને કામ કરી શકે છે
તો ટૂકમાં કહીએ તો શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા પાણી ખેતી અને ડિજિટલ ટેકનોલોજી રસ્તા વીજળી પર્યાવરણ આ બધું ગ્રામ ગ્રામ વિકાસ માટે જરૂરી છે
એક એકદમ આ બધું ગ્રામ વિકાસ માટે જરૂરી છે એકદમ સાચું છે જો સરકાર અને લોકો સાથે મળીને કામ કરે તો દરેક ગામ વિકસિત બની શકે
હા અને જ્યારે દરેક ગામ વિકસિત બને ત્યારે ભારત ખરેખર વિકસિત દેશ બને તેવું કહેવાય
બિલકુલ વિકસિત ભારત માટે રોજગાર શિક્ષણ આરોગ્ય અને સ્વચ્છ પાણી તેમજ ખેતી માટે પૂરતું પાણી ડિજિટલ ટેકનોલોજી અને સારા રસ્તા તેમજ સારી વીજળીની સુવિધા અને પર્યાવરણ ન સ્વચ્છ હોવું અને તે સુરક્ષિત હોય તે માટે બધું ગ્રામ વિકાસ માટે જરૂરી છે
હા જેથી કરીને ગામ વિકસિત થાય અને ગામના લોકો ગામના લોકોને શહેર જવું ના પડે પોતાના ગામમાં રહીને જ પૂરતી સુવિધાઓ મળી શકે
એકદમ તેઓ પોતાના ગામમાં જ ઉદ્યોગો સ્થાપી સ્વનિર્ભર વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરી પોતાની આવક પૂરતી કરી અને વિકસિત થઈ શકે
હા અને મહિલાઓ વૃદ્ધ વૃદ્ધ વ્યક્તિઓ પોતાના ઘરે આરોગ્ય અને વ્યવસાયની સુવિધાઓ મળી શકે
બિલકુલ એકદમ સાચું જો સરકાર લોકોની આ બધી સુવિધાઓ પૂર્ણ પાડે તો દરેક ગામ વિકસિત બની શકે
સાચું છે તો
અને આજે સરકાર ઘણી બધી પોલિસી અને વીમો આપી રહી છે જેથી અ ગામના લોકો અને ગરીબ લોકોને રાહત મળી રહી છે આવકની અને વિકસિત થઈ રહ્યા છે
હા એ વાત તો સાચી છે ગામના લોકોને એ વિશે જાણ હોતી નથી તેથી સરકારે આ વિશે જાણ આપવી જોઈએ
એકદમ સાચું જો સરકાર અને લોકો સાથે મળીને કામ કરે તો દરેક ગામ વિકસિત બની શકે
બિલકુલ વિકસિત ભારત વિકસિત ભારત બનશે ત્યારે જ ખરેખર વિકસિત ભારત દેશ એવું બની શકે
આ વિકસિત ભારતનું સપનું ત્યારે જ પૂર્ણ થાય
આજે ખુબ સરસ ચર્ચા થઈ
મને પણ ખુબ આનંદ થયો
સારું હવે થોડું મોડું થઈ રહ્યું છે ફરી વાત કરીશું
હા જરૂર બાય
બાય